હલો
હેલો
હલો
હેલો
હલો
મારી અવાજ આવી રહી છે.
આવે છે આવે છે.
હમ તો આજે આપણે તહેવાર વિશે વાત કરવી જોઈએ.
હા
તહેવાર એટલે શું
કેહેવાર તહેવાર આનંદ અને ઉત્સાહ. દિવસ છે જેમાં લોકો સાથે મળીને ઉજવડી કરે છે. તે પ્રેમ અને એકતા નો સંદેશ આપે છે.
હમ તહેવાર નું મહત્વ શું છે.
તહેવાર નું મહત્વ આ છે. કે તહેવારો પણ આપડા જીવનમાં ખુશી લાગે છે. એ સંસ્કૃતિ અને પરંપરાઓ જાડી રાખે છે સમાજમાં એકતા વધારે છે
સ ભારતમાં તહેવારો કેમ ઉજવવામાં આવે છે
ભારત એવા આવે છે કે ભારતમાં વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓ છે તેથી વિવિધ તહેવારો ઉજવામાં આવે છે તે ભાઈ
પણ વધારે છે
સરસ દિવાળી વિશે તમે શું કવામાં આવે
મને આ કહેવામાં આવે છે કે દિવાળી પ્રકાશ ન તહેવાર છે જેમાં લોકો લોકો દીવા પ્ર પ્રગટાવે છે લક્ષ્મી પૂજન કરે છે અને મીઠાઈ વહેંચે છે આ તહેવાર આનંદથી ઉજવાય છે
હોળી વિશે
હો વિષયમાં હું એવું કહું છું કે જે હોળી છે ને હોળીમાં રંગો નો લોકો એકબીજાની સાથે રમે છે રંગોથી હોળી રંગોની તહેવાર છે જેમાં લોકો રંગોથી રમે છે અને હોળકાા દહન કરે છે તે આનંદ અને ભાઈચારાઓ નો તહેવાર છે
અને ઉત્તરાયણ વિશે તમે શું કહેવામાં આવે
હ અમે તો એવું જ કહેવામાં આવે છે કે ઉત્તરાયણ જે છે આપડ ચૌદ જનવરી એ ઉજવાય છે જેમાં લોકો જે છે આ પતંગ ચકાવે છે અને ઉધી શું ખાય છે ગુજરાત નો આ લોકપ્રિય તહેવાર છે
હમ અને નવરાત્રી વિશે તમે શું કહેવા આવે છે
નવરાત્રી વિશે તો હું એવું જ કેહેવામાં આવું છે કે નવરાત્રીમાં મા માતાજી નું પૂજન થાય છે જેમાં લોકો ગરબા અને દાંડિયા રમે છે નવ દિવસ સુધી ઉત્સવ ઉજવાય છે તમે શું કેવા માંગો છો નવરાત્રી વિષમાં
નવરાત્ર્રી આ તહેવાર છે જેમાં લોકો નવ દિવસ ગરબા રમે છે એટલે આ નવરાત્ર્રી માં લોકો આપના મનોકામના પણ પૂર્ણ કરવામાં આવે છે એટલે ગરબા નહ કપડા જબરો પહેરી ને ફર્યા કરે ગરબા રમ્યા કરે. અને રક્ષાબંધન વિશે તમે શું કેવાય?
રક્ષાબંધન માં તો હું એવો જ કેવા માંગુ છું કે રક્ષાબંધન જે છે આપડા ભાઈ બહેનો ના
પ્રેમનોો તહેવાર છે જેમાં અડી બાંધે જ છે ભાઈ રક્ષા કરવાનું વચન આપે છે પોતાની બહેન ન
હમ જન્માષ્ટમીમાં શું હોય છે
જન્માષ્ટમી માં એવો હોય છે કે જે જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસ તરીકે ઉજવાય છે. મંદિરોમાં ભજન કીર્તન અને દહી દાંડી ના કાર્યક્રમો યોજાય છે.
અને ગણેશ ચતુર્થી હ
ચતુર્થી વિષયમાં હું એવો કહેવા માંગુ છું કે આજે છે ને ગણેશ ચતુર્થી આ દિવસે ભાગમાં આવે છે હમ જેમાં લોકો ભક્તો નો તો પૂજા કરે છે મૂર્તિ નું વિસર્જન થાય છે એમાં ગીધ વગાડે છે અને લોકો ખુશી બનાવીને જે જે આપે પ ના ભગવાન છે એના એના ના્યું છે.
તને ખબર છે! મોટા મૂર્તિ બપ્પા ને ક્યાં રાખવામાં આવે છે? જે મોટા મૂર્તિ હોય અખા
આપડા જે છે આપડા એ ગણેશ ચતુર્થી હ જે ગણેશજીની મૂર્તિ એટલા માટે રાખવામાં આવે છે કે આપડે જે છે બહુ પ્રિય તહેવાર છે.
હ
હ એ એ કરતા છે લોકો ગણેશજી ન પસંદ કરે છે પૂજ પાઠ કરે છે.
આખા શહેરના મોટા મૂર્તિ આપણા મુંબઈમાં લાલબાગજી રાજા રાખવામાં આવે છે. અને ઈદ કોના લોકો મનાવે છે?
એ લોકો જે મનાવે છે જે લોકો મુસ્લિમ છે આ મુસ્લિમ ધર્મો નો તહેવાર છે. એમાં લોકો નમાજ અદા કરે જ છે. એકબીજાને શુભેચ્છા પાઠવે છે.
અને ખ્રિસમસ વિસે?
માં તો હું એવો કેવા માંગો છ જોકે જે ક્રિસમસ છે આપડા પચીસ ડિસેમ્બર ને ઉજવાય છે આ દિવસ ઈસુ ખીસ નો જન્મ દિવસ ઉજવાય છે લોકો લોકો ભેટો ની આપ પ્લે કરે જ છે.
હા આ ઈસુ ને જન્મ દિવસ માટે મનાવવામાં આવે છે મહ મહાશિવરાત્રી શું છે અને લોકો કેવી રીતે મહાશિવરાત્રી મનવાય છે.
શિવ શંકર નો તહેવાર છે. અ જેમાં મહાશિવરાત્રી શિવશંકર ના તહેવાર છે. હ જેમાં લોકો ઉપવાસ રાખે છે અને શિવજીંગ ન પૂજા કરે છે.
તહેવારોમાં સ્વચ્છતા કેમ રાખવી જોઈએ?
આપડે તહેવારોમાં સ્વચ્છતા એટલા માટે રાખવી જોઈએ કે સ્વચ્છતાથી જે રોગો છે ને આ દૂર થઈ જાય અને એના કરતા ઘર અને આસપાસને વાતાવરણ જે છે સુંદર બને છે. અને સ્વાસ્થ્ય જે છે આપડે સારું રહે છે.
અચ્છા તહેવારોમાં નવા કપડા કેમ પહેરવામાં આવે છે?
હા. તહેવારોમાં જે છે નવા કપડા એટલા માટે પહેરવામાં આવે છે કે નવા કપડા જે છે આપડા ખુશી અને નવા આરંભ નું પ્રતિક છે. તે તહેવારો નો આનંદ વધારે છે. અને આ પરંપરાનું પાલન થાય છે.
તહેવારોમાં મીઠાઈ કેમ વેચવામાં આવે છે?
હા આપડે જે આ તમારો સારો ક્વેશ્ચન હતું જે આપણા જે છે તહેવારોમાં મીઠાઈ એટલા માટે વહેચવામાં આવે છે કે મીઠાઈ જે છે ખુશી અને પ્રેમ નું પ્રતીક છે તે સંબંધો નો મજબૂત બનાવે છે. અને લોકોને એકબીજાને શુભેચ્છા આપે છે.
હમ તને મીઠાઈ ગમે છે?
થાય છે ને આપડા શરીરમાં આ માત્રા જે છે કમ કરી દે ગ્લુકોઝ ની માત્રા ભઢાવીને હા એનાથી આપણેે ડાયબિટીસ થઈ જાય. કઈક કેસેસમાં તો એવું થાય કે આપડે વિકાસ સેલ્સ છે ને ત્યાંથી આપણા જે તેને જ આસી જે ટાઈપોન ડાયાબિટીસ છે ને એમાં એવું થાય કે
સમજી ગયો.
હમ તહેવારોમાં પૂજા કેમ કરવામાં આવે છે?
તહેવારોમાં પૂજા એટલા માટે કરવામાં આવે છે. કે ભગવાનનું આશીર્વાદ મેળવવા પૂજા કરવામાં આવે છે સુખ સમૃદ્ધિ માટે. પ્રાર્થના થાય છે શ્રદ્ધા વ્યક્તિ વ્યક્ત કરવામાં આવે છે.
તહેવારોમાં પરિવારનું મહત્વ શું છે?
તહેવારોમાં પરિવારોનુ મહત્વ એવું છે કે આપડા હમ જે પરિવાર છે ઉજવણી કરવાથી આનંદ વધે છે અને પ્રેમ અને એકતા મજબૂત બને છે. એના યાદગાર છડો સર્જાય છે.
હમ. તહેવારોમાં કઈ સાવચેતી રાખવી જોઈએ?
આપણે તહેવારોમાં એવું સાવચેતી રાખવા જોઈએ કે ફટાકડા જે સાવધાની ફોડવા જોઈએ. અને બાળકો નું ધ્યાન રાખવું જોઈએ સ્વચ્છતા જાળવી જોઈએ.
હમમ સરસ તારા થી વાત કરવાથી મને ખુશી થાય. ધન્યવાદ